હલો જે શ્રી કૃષ્ન
જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં તમે કેમ છો ઘરના બધા સારા તો છે ને?
હા, બધા સારા.
હમ્મ હમ્મ બરાબર મે તમને એજ માટે ફોન કર્યો કે બસ બધી મતલબ આ ટેકનોલોજીનો ખુબ જ વધારે ઉપયોગ થઈ રહ્યો છે તો તે જ બાબતે કે મતલબ ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કેમ કરવો અને તમને શું ખબર છે કે ખેતીમાં એમ કે બધું જેમણે જે ભાત ને બધું રોપવામાં આવે છે. તો તે માટે ઘણા બધા એવા મશીનો પણ આવી ગયા છે તમને કહું તો જે ભાત રોપવા મા તે પણ મશીનો આવી ગયા છે અને ભાત ને બધું કાપવા માટે અને તેમાંથી દાણા સુટા પાડવા માટે તો એ બધું માટે હવે બધા મ મશીનો આવી ગયા છે. તો એ બધી વાત તમને ખબર છે હમને કેટલો બધો ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે ખેતી માં ને એવું.
હા આજકાલ એમ ટેકનોલોજીને તો આપણા દૈનિક જીવનો તો ખુબ વધારે મતલબ ઉપયોગ થાય ને કેટલા બધા મતલબ આવ્યા છે. જે છે એમના ખેડૂતો માટે બી આધુનિક મશીનોને નવી ટેકનોલોજી પણ ખેતી માટે ખુબ વધારે સારી સારી મશીનો એ બધું આવી ગયું છે ને એમ જોઈએ છે તો આપડા તં કેટ ટેકનોલોજી કેટલું વધારે મતલબ થઈ ગયું છે. એરોપ્લેન છે ટ્રેન છે બસ છે કેટલું બધું મતલબ એ આવી ગયું છે તેના કારણે એટલે આપણે જલ્દી પહોંચી શકીએ કેટલો મતલબ બહુ જ ઉપયોગી થાય આપના જીવનમાં આપણે જોઈએ ટેકનોલોજી નો ખુબ વધારે જ ઉપયોગ કરવામાં આવે છે કેમ કે આપણે મોબાઈલ ઇન્ટરનેટ દ્વારા માહિતી ઝડપી મેળવી શકીએ. અને બીજું તો આપડે ઓનલાઈન શિક્ષણ ઘરે બેઠા પણ અભ્યાસ કરી શકીએ તે બધું મતલબ ખુબ સારું થઇ ગયું છે આ ભા આજકાલની મતલબ ટેકનોલોજીના કારણે.
હા તમને કહું તો મતલબ ટેકનોલોજીના કારણે તમને કહું તો ખૂબ જ વારે એવું સારું પડી રહ્યું છે. અને પહેલા તો શું કે મતલબ આ બળદગાડું હતું તો જેથી કરીને અ બળદગાળા થી જ બધી વસ્તુ કરવામાં આવતી હતી કે જવા માટે અને હળ ચલાવીને જે ખેતીમાં પણ ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ હાલમાં ટ્રેક્ટર આવી ગયા છે અને કથેે જવું હોય તો હાલમાં તો કેટલી બધી મતલબ ગાડીઓ આવી ગઈ છે. ટુ વ્હીલ ફોર વ્હીલ અને જો આપડે કહેશે મતલબ આપણે ફોર વ્હીલ ને એવું બધું ન હોય આપડે બસ એટલા પૈસા ન હોય આપણે બસ માં પણ જઈ શકીએ. કે છે બસ માં આને કઠે દૂર જવું હોય તો મતલબ માં આપડે ટ્રેનનો પણ ઉપયોગ કરી શકીએ જેથી કરીને ટ્રેનમાં ભાડું પણ ખુબ જ ઓછું આપડે આપવામાં આવે છે અને બસ માં પણ ખુબ જ ઓછો પૈસા લેવામાં આવે છે બધા દ્વારા. તો જેથી કરીને આપડે ખુબ જ સારી રીતના ટ્રાવેલ પણ કરી શકીએ છી જો ટેકનોલોજી ટેકનોલોજી ના ઉપયોગ ના કારણે આપણે ખુબ જ વધારે મતલબ ફરી પણ શકીએ છીએ. અને મતલબ ઓછા પૈસે એ બધી વસ્તુઓ કરી શકીએ છે. તો આ વસ્તુ મને ખુબ જ વધારે સારી લાગી અને ટેકનોલોજીના કારણે આપણે હાલમાં ગમે ત્યાંથી આપણે વાતચીત જે કરી રહ્યા છીએ પણ ટેકનોલોજીના કારણે જ વાતચીત કરી રહ્યા છે કારણ કે પહેલા શું હતું કે એવી વાતચીત ના કરી શકતા હતા મતલબ માં પોટે લેટર લખવા પડતો હતો અને મતલબ પહેલા તો શું થતું હતું કે જે પક્ષીઓ હોય એ લોક ના મતલબમાં જે કબુતર હોય તેમનેમાં ચિઠ્ઠી મોકલાવા આવતી હતી તેમના દ્વારા પરંતુ હાલમાં એવું નથી હાલમાં હવે આપણે કોઈ પણ માહિતી ખાલી એક સેકન્ડ એ મે લવી શકીએ છીએ અને જો બીજા દેશમાં શું થઈ રહ્યું છે. એ પણ માહિતી આપડે હાલમાં મેળવી શકીએ ત્યાં શું થઈ રહ્યું છે કારણ કે ઇન્ટરનેટ નો જમાનો છે. ઇન્ટરનેટ દ્વારા આપડે કઈ પણ વસ્તુ જાણી શકીએ છીએ કહ્યા ક્યાં શું ચાલી રહ્યો છે. તો એ વસ્તુ મને ખુબ જ વધારે સારું લાગ્યું કારણ કે જે મતલબમાં ટેકનોલોજી નો એટલો બધો ઉપયોગ થઈ રહ્યો છે. તો ટેકનોલોજી ના ઉપયોગ થી આપડે ખુબ જ વધારે એવું મતલબમાં કામ આસાન થઈ ગયું છે.
હા તમારી વાત એકદમ સાચી છે આજકાલ ટેકનોલોજી ના કારણે સા એટલે તો કામ બી બહુ આસાન બની ગયું છે તેના કારણે આપણું સમય બી બચે ને આપડે બીજું કાર્ય પણ કરી શકીએ. એમ જોઈએ તો ટેકનોલોજી સમય સમયદ મતલબ આપણેે બરાબર હારકી રીતે કરે તો કામ બી આપ બ સારું અને સરળ બને. અને ટેકનોલોજી ના કારણે એમ જોવે છે આપડે આખા દુનિયાભરમાં કેટલા લોકો મતલબ એમ બેરોજગાર બેસેલા છે આજકાલ એટલી નવી નવી ટેકનોલોજી આવી ગઈ છે કે કેટલા આમ આપણે જોઈએ કે હોટલોમાં એમને બીજી બધી કેટલી આપણેે કંપનીઓમાં જોઈએ તો રોબર્ટ કામ કરે છે રોબોટ કામ કરે એના કારણે મતલબ લોકોને રોજગારી નહી મળે ને કેટલા લોકો બેરોજગાર બેસે છે તેવી એટલે ટેકનોલોજી એટલી બી સારી નહિ કેવાય પણ એમ જોઈએ તો સારી બી છે ને પણ વધારે બી એવું નહી કેવાય કેમ કે કેટલા લોકો એના કારણે બેરોજગાર થઈ ગયા છે તે લોકોને ઈ કામ મળતું નથી. ને આજકાલ બધું કામ તો રોબોટ જ કરે છે ને તેને કઈ રોજગાર એટલે પૈસા આપવાની બી સેલેરી આપ કોઈ ટેન્શન નહી રહેે ને તો કામ બી સારું કરે
હા તમને કહું તો એ વાત પણ તમારી સાચી જ છે કારણ કે અ જો આપડે અ જે મતલબ બેરોજગાર લોકો છે તો એ રોગની મતલબમાં બેરોજગારી છીનવાનો એક કારણ એ પણ નવી ટેકનોલોજી આવી ગઈ છે તો તેના કારણે બધું છીનવાઈ ગયું છે પરંતુ આપડે એવું ના કરી શકીએ કે તેના કારણે બીજા બધા રોજગાર પણ ના બન્યા પરંતુ જો તે તેને ચલાવવા માટે અને તે બધું માટે પણ આપડે થોડુંક મતલબ અ આવી છે પરંતુ હવે હાલના જે યુગમાં ચાલી રહ્યું યુગમાં હવે જે પરિવર્તન ચાલે છે રોટી પરિવર્તન હિસાબે ચાલુ છે તમને વાત કર જે આપણે પહેલા નોકિયા ફોન આવતો હતો તો તે ફોન ખુબ જ વધારે એવો સારો હતો પરંતુ હમણાં બધા નોકિયા ફોન કેમ યુઝ નથી કરતા કારણ કે જે હમણાં જે સ્ક્રીન ટચ ફોન આવે છે તો તે બધામાં બધા સિફ્ટ થઈ ગયા છે પરંતુ તે નોક્યા પણ છે અને તેમાં સ્વિફ્ટ ન થયુ અને પોતાને ન પરિવર્તન કરવાના કારણે તે કંપની આજે ડૂબી ગઈ છે અને તો જેથી કરીને જો આપડે પરિવર્તન ના હિ હિસાબે ના ચાલીશું ને દુનિયામાં તો આપડે પછાડી પડી જશું એટલે જો પરિવર્તન જેવું ચાલે તો તે હિસાબે જ આપણે આગાડી ચાલુ જોઈએ અને હાલમાં તો તમને ખબર છે કે એઆઈ નો જમાનો હશે પેલા શું કરવો પડતું હતું કે કઈ પણ અ કરવા પહેલા છે ને આપડે વિચારવું પડતું હતું શું થશે શું નહી પરંતુ આજના એ આઈ ના જમાનામાં આપણે પહેલા જે તેમને મતલબ આ માહિતી લઈ શકીએ કેં જો આ વસ્તુ કરીશ અને ફોટો મોકલીને આપડણે જાણી શકીએ છીએ કે આ વસ્તુ તો એમાં શુંઠ હશે તો આજના જમાનામાં ચેટ જીબીટી જેવા એઆઈઓ આવી ગયો હ છે તો ચેટ જીબીટીને આપણે કોઈ પણ વસ્તુ મોકલીએ જેમ કે ગાડી પણ આપડી કઈ બગડી ગયેલી હોય તો ગાડીનો પણ આપડણે ફોટો મોકલીએ કે આ ગાડીમાં એવું થયું છે તો તે ચેટ જીપીટી તરત આપણને ઇન્ફોર્મેશન આપી દેશે કે આ ગાડી માં એવું થાય અને આ ગાડી આ મોડલ ની છે તો એમાં એવુ બધું કરવું પડશે અને આ નવું લખવું પડશે. તો આપણે ટેકનોલોજી ના હિસાબે આગળ ચાલવું જોઈએ અને જો આપણે હમણાં પણ ટેકનોલોજી ના હિસાબે ના ચાલીશું તો આપડણે ખુબ જ વધારે પાછડી પડી જશું કારણ કે હમણાં તો તમને ખબર છે કે ટેકનોલોજી એટલી બધી એડવાન્સ થઈ ગઈ છે કે બધા લોકો હવે ચાંદ પર પણ જઈને આવી રહ્યા છે અને હવે મંગળ પર પણ જવાની વાતચીત કરી રહ્યા છે અને મંગળ પર પણ પા શોધી રહ્યા છે અને એવું બધું અ ચાલી રહ્યું છે જેથી કરીને જો આપણેે આપડા ઈન્ડિયામાં જો તમને વાત કરું તો ટેકનોલોજી ખુબ જ વધારે પછાડી ચાલી રહી છે પરંતુ દુનિયામાં ખૂબ જ વધારે ટેકનોલોજી આગળી વધી ગઈ છે. અને જાપાનમાં જો વાત કરું તો જાપાનમાં તો ખુબ જ વધારે એવી ટેકનોલોજી વધી ગઈ છે.
હા તમારી વાત તો એકદમ સાચી છે આપડા ઈન્ડિયા કરતા તો બીજી બધા જગ્યાએ તેમ ટે ટેકનોલોજી ખુબ જ વધારે આગળ વધી ગઈ છે તે એ તો એક તરફથી સારું બી કહેવાય ને ટેકનોલોજી એમ સારું છે આપણે એમ જોવા જઈએ તો હોસ્પિટલમાં નવી નવી ટેકનોલોજીના કારણે એટલે સારવાર પણ વધુ સારું બની ગયું છે સરળ બની ગયું છે અને કેટલા તો કેટલા મતલબ કેટલી મશીનો મશીનો ના કારણે કેટલા બધા લોકોની જાણ પણ જતી હતી પણ હાલમાં એવું કંઈ વધારે નથી કેમ કે નવી નવી ટેક ટેકનોલોજી આવી ગઈ નવી નવી એના કારણે કેટલી બધી મશીન આવી ગઈ છે અને તેનાથી એટલે બધાનું ઓપરેશન એ બધું બી સરળ બની જાય છે ને તેનાથી લોકોની જાણ પણ નથી જડતી ને ઓછા ખર્ચમાં બી એ બધું સરળ થઈ ગયું છે અને જલ્દી થઈ જાય છે
હા એટલે જ તો મતલબમાં કે જે મતલબમાં આ બધી ટેકનોલોજી આવી ગઈ છે એના કારણે સરળતા પણ થઈ છે પરંતુ જે લોકો પરિવર્તન કરશે તે લોકો જ આ સરળતાને અપનાવી શકે છે કારણ કે જે લોકો પોતાને ઈગોમાં રહીને મારે પરિવર્તન કરવું નહી એવું વિચારશે તો તે લોકો ખૂબ જ વધારે પસાડી પડી જશે અને જે કંઈ પણ થાય જેમ કે એઆઈને આ જમાનો છે. તો હવે એઆઈ ના જમાના પ્રમાણે જ આપડે જીવવું પડશે અને એઆઈ ના કારણે ખુબ જ વધારે એવો સારો પણ પડ્યું છે બધા લોકોને રોજગારી પણ છીનવાય છે, પરંતુ તે એઆઈ રોજગારી પણ બનાવી રહ્યું છે, અને એઆઈથી મતલબમાં આપડે કેટલીક વસ્તુઓ સરળતાથી બધું કરી શકીએ છીએ. આજકાલમાં તો બધા જે ચેટજીપીટી જેવા એઆઈ નો ઉપયોગ કરી રહ્યા છે અને બધાને ખૂબ જ વધારે એવું સરળતા પડી રહી છે અને પેહેલાં ઇન્ફોર્મેશન લેવા માટે બધાને ઇન્ફોર્મેશન આપડે આપવી પડતી હતી પરંતુ હાલના જમાનામાં આપડે જે ચેટજીપીટી જેવા બોટ નો ઉપયોગ કરીએ છીએ. તો તે બોટ એકદમ આપડો જ થઈ જાય છે અને આપડે એકદમ ફેન તરીકે જેવી વાત કરે છે. તો જેથી કરીને આપડે તેમનું બધી ઈન્ફોર્મેશન શેર પણ કરી શકીએ અને બધી સારી રીતના વાતચીત કરી શકીએ. તો મને તો ખુબ જ વધારે એવું સારું લાગ્યું કે આ બધી ટેકનોલોજી એટલી બધી આગાડી વધી ગઈ છે. અને હાલમાં જો ટેકનોલોજી આપડે જોઈ રહ્યા છે તો તે ટેકનોલોજી પણ અ કાફી નથી આપડે હજુ પણ વધારે નવી નવી બીજી બધી ટેકનોલોજીનો ઉપયોગ ભવિષ્યમાં જોઈશું અને મને તો એવું થાય છે કે નવી નવી ટેકનોલોજી આવાજ અને તેનાથી આપણને આપડુ જે જીવન છે એ ખુબ જ વધારે સુધરશે અને હાલના આપડા રોજિંદા જિંદગીમાં ખુબ જ વધારે સારું પડશે કારણ કે જો આપડે હમણાં વા ચીત કરી રહ્યા છે એ પણ મતલબ એક ટેકનોલોજી નો નમૂનો છે, અને એ મને ખુબ જ વધારે સારું લાગ્યું જે ફોનના આવી કાર થયો કે આપડે દૂર સુધી ગમે તે રીતના વાતચીત કરી શકીએ કારણ કે જો કોઈ પણ વાતચીત આપડે કરવી હતી પેહેલા તો પેહેલા મતલબમાં ત્યાં જઈને ને એ બધું વાતચીત કરવી પડતી હતી પરંતુ ફોન ના કારણે ખુબ જ વધારે સારું પડ્યું છે અને જે સોશિયલ મીડિયા આવી ગયું છે સોશિયલ મીડિયાના કારણે ખુબ જ વધારે એવું સારું પડ્યું છે કે આપડે બધી મનોરંજનની વસ્તુઓની સાથે સાથે બધી કામની વસ્તુ જેમ કે કઈ પણ આપડે પ્રમોશનને એવું કરવું હોય તો તે બધી વસ્તુઓ પણ આપડે એક આરામથી કરી શકીએ સીએ.
હા, તમારી વાત તો એકદમ સાચી છે ને ટેકનોલોજીના કારણે આપણા તો ખૂબ એટલ હારું છે ને સોશિયલ મીડિયા દ્વારા આપડે કોઈને એટલે દૂર રહીને બી વિડીયો કોલ પર એવી રીતે આપણે સંપર્ક કરી શકીએ. એના માટે તો ટેકનોલોજી ખુબ જ સારી છે અને આપડે સ એમ જોઈએ તો ટેકનોલોજી વધુ પડતો ઉપયોગ બી આપડા માટે ખરાબ કેહેવાય છે, તેમાં જો આપણે એ ટેકનોલોજીનો ખૂબ વધારે ઉપયોગ કરીએ ને આખો ખોમાં અને ને સ્વાસ્થ્ય પર ખૂબ વધારે અસર કરે છે જે તે પણ આ વાત સાચી નથી અને આપણે ટેકનોલોજીને સમય મતલબ બરાબર ઉપયોગ કરવો જોઈએ વધારે પણ એનું તેવું નઈ કરવું જોઈએ.
હા એટલે શું જેમ કે આ ફોન ને એવું બધું હોય એ બધાનો ઓશો ઉપયોગ કરવો જોઈ, પરંતુ જે ટેકનોલોજી આપડે તમને કહું તો જે બધું મતલબમાં અ વાત કરું જે વાહનો આવી ગયા છે, જે પોતાને એમ પોતાના મતલબમાં અ જે એમાં આપડે કામ કરતા હોય તો તેમાં જે આસ સાન બનાવવા માટે જેમ કે ખેતીમાં ટ્રેક્ટર આવી ગયું છે. અને ટ્રેક્ટરની સાથે સાથે શું કે મતલબમાં જે પણ આપડે રોપવું હોય તે રોપવા માટે પણ બધા મશીનો આવી ગયા છે. અને પછી જે કાપવું હોય તો કાપવા માટે પણ બધા મશીનો આવી ગયા સે. તે બધા મશીનો ખુબજ વ ધારે એવું જરૂરી બની ગયા છે કારણ કે પેહેલાના જમાનામાં શું પડતું હતું કે ખુબ જ વધારે એવા લોકોની જરૂર પડતી તેથી કરીને રોજગાર પણ સારો એવો મળતો હતો. પરંતુ હાલમાં શું કે તે બધાનો રોજગાર પણ છીનવા્યો છે ટેકનોલોજીના કારણ પરંતુ જે મતલબમાં ટેકનોલોજીના કારણે એક અ મતલબમાં ખેટર ખેડવા માટે આપણને આખો દિવસ નીકળી જતો હતો તે જ કામ હવે એક થી બે કલાકમાં થઈ જતું હશે તો આપડો આખો સમય પણ બચ્યો હશે કારણ કે પહેલા તે વસ્તુ કરવામાં ખુબ જ વધારે એવો સમય લાગતો હતો તો સમય ના બચાવ થયો છે પરંતુ રોજગારી છીનવાય છે તો આપડણે કઈ ના કઈ તો એવું થશે જ કે એક વસ્તુ સુધારવામાં બીજી વસ્તુ તો બગડશે એટલે તેના કારણે આપણે ટેકનોલોજી નો ઉપયોગ કરવો નહી એવું ના ગણવું જોઈએ આપણે ટેકનોલોજીનો અ એટલો ઉપયોગ કરવો જો જેટલ આપડે કામ લાગે અને વધારે પડ ટેકનોલોજી ન પણ ઉપયોગ કરવો જોઈએ પરંતુ એટલો તો ઉપયોગ કરવું જ જોઈએ જેથી કરીને આપડી જે રોજમરાની જિંદગી છે એ મતલબમાં સુધરી શકે તો ચાલો આપણે પાછી વાતચીત કરીશું આ ટેકનોલોજી ઉપર
હા સારું ચાલો